તમને મારો અવાજ આવે છે?
હા મને આવે છે. તમને
હા. નમસ્કાર આજે તો છે ને આપણે સ્ટ્રીટ ફૂડ અને એનું સાંસ્કૃતિક ઓળખ વિશે વાત કરીશું.
બરોબર છે. આપડે તો ખૂબ જ અહ રસપ્રદ વિષય છે આજે. સ્ટ્રીટ ફુડ માત્ર ખાવાની વસ્તુ નથી પરંતુ સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ છે.
હા એ તો છે જ. જયારે કોઈ શહેરમાં વિકાસ થાય છે ત્યારે ખાદ્ય સંસ્કૃતિ પણ વિકસે છે.
પોતાની વાનગી અહ વાનગી ખાવાની કઈક અલગ જ
હા સ્ટ્રીટ ફૂડ ઘણી વાર શહેરની ઈતિહાસમાં પણ ઝાંખી આપે છે.
હલો. હલો. હલો.
હા લોકોની જરૂરિયાત અને જીવનશૈલી પ્રમાણે આપણે ઘણું વધારે આગળ
હા નવા લોકોને નવી સંસ્કૃતિઓના આગમન નવા સ્વાદેમાં ઉમેરાય છે.
શહેરની જાણીતી વાનગીઓ તે શહેરની ઓળખા બની જાય છે.
હા એ તો તમારી વાત બિલકુલ સાચી, કે જે શહેરમાં જાય ત્યાંની વાનગીઓ જોઈએ આપણે.
આજ પ પ પર્યટન તરીકે પણ ઓળખવામાં આવે.
હા એનું એ તો તમારી વાત બિલકુલ સાચી છે.
આજ હજારો નાના વેપારીઓ માટે રોજગારીનું સાધન પણ બની શકે છે.
કા ત્યાં વેચતા હોય, એ લોકનો ઘર સંસાર એનાથી હજી તો ચાલે, અને લોકાને ખાવાનું પણ ગમે છે સ્ટ્રીટ ફૂડને બધું.
વેપારને ગતિ પણ આપે છે.
હા અને કેટલાક શહેરોમાં તો ચોક્કસ વિસ્તારોમાં ખોરાક માટે પ્રસિદ્ધ બની જાય છે સ્ટ્રીટ ફૂડ તો.
હા એ તો તમારી વાત બી
સ્થાનિક અનાજ અને પરંપરાગત સામગ્રી નુ ઉપયોગ પણ વધુ થાય છે.
હા આ મે એવું સાંભળ્યું છે.
હા એ બાજુ બધાને એવું અમેરિકાને બધે તો
અને ખોરાક વચ્ચે નો સંબંધ સ્પષ્ટ દેખાય
હા જેવી જગ્યાએ આપણે રહીએ તેવો ખોરાક હોય.
પાકો ઘણી વાર સ્ટ્રીટ ફૂડ નો આધાર બની જાય છે.
હા એ તો તમારી વાત સાચી છે.
સ્થાનિક ઉત્પાદનોને પણ પ્રોત્સાહન આપવાવામાં આપણે ઘણું મહત્વનો ભાગ બજએ
હા એજ.
અલગ અલગ ઋતુઓમાં પણ અલગ પ્રકારની વસ્તુઓનું લુક લોકપ્રિય બની જાય છે.
હા ઉનાળામાં હળવી અને તાજગી હતીતી વસ્તુઓ વધુ જોવા મળે છે.
મારે ઠંડા વાતાવરણમાં ગરમ ખાત્ય વસ્તુઓ નું મહત્વ વધે છે.
હા સ્ટ્રીટ ફૂડ અને ભાષા વચ્ચે શું સંબંધ હોઈ શકે છે?
ની વાનગીઓમાં નામ સ્થાનિક ભાષા અને બોલી સાથે જોડાયેલા તો હોય છે.
હા આથી ભાષા પણ ખાદ્ય આમ વારસાનો એક ભાગ જ બની જાય છે.
જરાક જરાક ભાષાની ઓળખ પણ જરવાઈ રહે.
હા તહેવારો દરમિયાન સ્ટ્રીટ ફૂડની મહત્વ કેમ આમ વધી જાય છે?
સગીઓ તૈયાર કરવામાં આવે ને એટલા માટે તેની માંગ પણ વધી જાય છે.
હા તહેવારોમાં ખોરાક સામાજિક એકતાનું પ્રતિક બની જાય છે.
હા સ્ટ્રીટ ફૂડ બજારોમાં સાંસ્કૃતિક કેન્દ્ર કેમ કહેવામાં આવે છે?
હા એટલે ખોરાક આમ સમાજને જોડાવાનું આમ સાધન પણ છે.
રાજા ના લોકો ખોરાક ધ્વારા પણ જોડાઈ જાય છે.
હા સોશિયલ મીડિયા અને સ્ટ્રીટ ફૂડને કેવી અસર કરે છે?
સ્થાનિક વાનગી હવે સ્પર્શી સ્તરે જાણીતી બની દીધું ગઈ છે.
હ આથી નાના નાના વેપારીઓને પણ વધુ ઓળખ મળી જાય છે.
પર્ય પર્યટનનો પણ વધારો જોવા મળે છે.
હા શું સ્ટ્રીટ ફૂડ પરંપરાઓને જીવંત રાખે છે?
બસ ઘણી વાનગીઓ તો પેઢી દર પેઢી આગળ વધતી જ રહી
હા એટલે ખોરાક દ્વારા ઇતિહાસ પણ જીવંત રહે છે.
જોડે જોડે સંસ્કૃતિ
હા ઘણા શહેરોમાં આમ રાત્રિ બજારો પણ આમ જાણીતા છે.
બજારો ખોરાક અને સામાજિક જીવન બંને નુ કેન્દ્ર પણ બને
હા લોકા ત્યાં માત્ર ખાવા માટે જ નથી જતા. પરંતુ વાતચીત, મનોરંજન અને સામાજિક જોડાણ માટે પણ જાય છે.
હા સ્ટ્રીટ ફૂડ ઘણી વાર છે ને સ્થાનિક પરંપરાને સાથે જોડાયેલું જ હોય છે.
અને અ આથી બંનેની સાંસ્કૃતિક ભૂમક ભૂમિકા પણ અલગ જ હોય છે.
હા કેટલાક દેશોના તો પોતાના સ્ટ્રીટ ફૂડને સાંસ્કૃતિક વારસો તરીકે પણ જણાવે છે.
તેમાં વિવિધ અને અ સ સજમાતા અ વિવિધ વાનગીઓ પણ આપણે સ્ટ્રીટ ફોડ પર જોવા મળે છે.
હા આજે તો ઘણા નવા પ્રયોગો પણ કરવામાં આવે છે ને.
છતાં પરંપરાનું સ્વાદ નું મહત્વ ઓછું થતું જ નહી.
હા વિશ્વના મોટા શહેરોમાં સ્ટ્રીટ ફૂડ ઉત્સવો કેમ યોજાય છે?
એના માટે એવું છે કે વિવિધ સંસ્કૃતિઓનો ખોરાક એક જ સ્થળે આપણને રજૂ કરવા માટે આવકરવામાં આવે.
હા આવા આવા ઉત્સવો સાંસ્કૃતિક વિનિમયમાં મદદરૂપ બને છે.
લોકોની નવી પરંપરા વિશે છે જાણ જાણકારી પણ આપે.
હા, સ્ટ્રીટ ફૂડ દ્વારા કોઈ સમાજ વિશે શું જાણી શકાય?
એ અને તેનો ઇતિહાસ અને તેના મલ્યો ઘણી બધી વસ્તુ જાણ
હા એટલે ખોરાક એક પ્રકાર નું સામાજિક દસ્તાવેજ બની જાય છે.
કહાની સ્વાદ પણ નથી કરે છે.
હા ભવિષ્યમાં સ્ટ્રીટ ફૂડ મહત્વમાં મહત્વ વધશે કે ઘટશે?
પરંપરાઓ અને નવીનતા નું સંયોજન થાય તો તેનું મહત્વ ઘણું જ વધુ જાય.
હા, કારણ કે લોકો સ્થાનિક ઓળખ સાથે જોડાયેલા રહેવા માંગે છે.
તમની ઓળખ પણ સાથે જ
હા અંત કહી શકાય કે સ્ટ્રીટ ફૂડ માત્ર રસ્તા પર મળતો ખોરાક નથી.
સંસ્કૃતિ, અર્થતંત્ર, ભાષા અને સમાજને જોડતું જીવનનું માધ્યમ પણ પૂરું પાડે.
હા અને વિશ્વના વિવિધતાના સમાજવા સમજવા માટે એક અનોખી બારી સમાન છે એ તો. હા એ તો છે જ કે આ વિશ્વ જેટલો પણ ખોરાક વિશે છે તેટલા જ માનવ સંસ્કૃતિ વિશે પણ છે.
અભ્યાસ વિશે સમાજને માટે મહત્વપૂર્ણ માનવા માટે જો આવતું હોય તો એ ફૂળ છે ફૂડથી વધારે કઈ નહી હોય.
હા એ તો છે અને જુદી જુદી જગ્યાએ આપણે જઈએ ને તો ત્યાં જુદું જુદું સ્ટ્રીટ ફૂડ હોય એનું સારી વસ્તુ એ પણ છે કે બધાને પોસાય પણ ખરું ખાવામાં લોકોનું પેટ પણ ભરાય અને સ્વાદમાં તો ખુબ જ સારું હોય અને જે લોકો એને વેચતા હોય એમનું ઘર પણ આનાથી જોડાયેલું હોય એટલે એ આપણને બધી રીતે બહુ મદદગાર રહેે છે.
હા એ તો છે જ તમારી વાત બિલકુલ સાચ.
અને સાથે સાથે આપણને ખોરાકમાં પણ મદદરૂપ થાય છે અને તેનું સ્થળ પણ રજૂ કરવામાં મદદરૂપ થાય છે.
હા એજ તો આપણે જેવી જગ્યાએ જઈએ ત્યાં તેવું સ્ટ્રીટ ફૂડ હોય. કશેક વેજ ખાવાનું મળતું હોય, કશેક નોનવેેજ ખાવાનું હોય અને જેવા તહેવારો આવે એટલે સ્ટ્રીટ ફૂડ વધી જાય કે અ કશું ઈદ કે કશું હોય કે કશું હોય તો ત્યાં ત્યાં આપણે એ બાજુ જઈએ તો બધે નોનવેેજ મળતું હોય, વેજ મળતું હોય કે દિવાળી આવે તો ત્યાં મીઠાઈ મળતી હોય. એવી રીતે રક્ષાબંધન આવે તો પણ મીઠાઈ વેચાતી હોય એટલે એવી રીતે અ તહેવારો પ્રમાણે પણ સ્ટ્રીટ ફૂડ કે પછી મીઠાઈ કે કશું પણ વેચાય.
વાત સાચી. આપણને મદદરૂપ થાય છે. લોકોને એમાંથી રોજગાર પણ પૂરો પાડે છે
હા કેટલા બધા લોકોનો રોજગાર એનાથી જોડાયેલું છે.
આગળ બીજા જન્મે પણ એ વસ્તુ શીખવામાં પણ મદદરૂપ થાય છે.
હા એ તો છે જ અને બધું બહુ રીતું આ બધું જુદું જુદું સ્ટ્રીટ ફૂડ હોય કે આપણે ઈન્ડિયા જુઓ કેઈ બહાર ના દેશ જુઓ એવું નથી કે ખાલી અહિયાં જ એ પ્રસ્તુત છે કે બવ ફેમસ છે એ બીજી બધી જ માટે પણ બધી જ શહેરો માં દેશોમાં પણ બધા સ્ટ્રીટ ફૂડ વેચતા જ હોય છે અને એટલું જ ચાલતું હોય છે અને તેની સંસ્કૃતિ સાથે જોડાયેલું હોય છે.
આપણે કઈ કશું બી ખાઈએ તો એના પરથી આપણને ખ્યાલ આવે કે આ ક્યાંનું છે આ વસ્તુ આપણે ક્યાંનું ખાઈએ શું છે.
આપણે જેટલી વાત કરીશું ને એટલી ઓછી છે. ચોક્કસ પણ આપણે ફરીવાર આના પર વાત કરીશું. હા.